હ હાલો.
ઓ
તો
હલો પૂજા બેેન કેમ છો
મજામાં નામ નઈ લેવાનું
નામ નઈ લેવાનું તો શું લેવાનું
નામ ન લેવાનું ખાલી વાત કરવાની
ખાલી વાત જ કરવાની આજ બઉ ખોટું કામ છે પછી નામ તો નામ ના લે કઈ રીતી ઓળખે છે પછી માણસને કોણ બોલે
તો લઈ લેવાનું નામ નામ લઈ લેવાનું શું કરો છો
હું આ જોઈલો ફરવા જઉં છું
રજાશો ક્યાં
હવા આપને હિમાચલ બાજુ કિનવા કેૈલાશ બાજુ જઉ ફરવા હમમ
ઓ સારું સારું
હા માઉન્ટન્ટેન બસ એડવેન્ચર ઉપર જાઉં છું હું તો
હમ
ત્યાં મસ્ત જવાનું જલસા કરવાના પછી આવતો રેવાનું ચેકિંગ કરી
હ સારું સારું
ઠંડા ઠંડા બરફમાં મારે જલસા કરવાના મજા આવે બઉ હ તમે આ
મારે શું લાવવાનું ત્યાં મારે શું લવાનું
શું લાવવાનું તમારે તમારે શું લઈ શું લઈં તમારે
પેલા લાયા તો તે છોડી આયા
હા પેલા બે વખત ગયો ત્યાં જ ભૂલી ગયો હતો ઉતાવળ ઉતાવળમાં આવ્યો ને તો આમાં શું ત્યાં જ રહી ગયું હતું ગાડીનો ટાઈમ થઈ ગયો હતો ત આખો એક બેગ ત્યાં ભૂલી ગયો આમા મા જોઈ લો પચીસો બે હજાર ની વસ્તુ હતી ટોટલ પચીસ ત્રણ હજાર ની આજુબાજુનું શોપિંગ કરેલી હતી બધા સામાન ગિફ્ટ ખરીદેલા હતા બધા આખા ઘર માટે ખાઈ બધન બધા એમ ને એમ ત્યાં લંગર હતો એમાં જ રઈ ગયા
ઓહો ઓ
પછી શું પછી આવ તર્યા પછી શું થાય ગાડીમાં બેસ્યા પછી પછી પાંચસો કિલોમીટર આગળ આવ્યા પછી એ ભલા માનાસ આ તો ત્યાં જ ભૂલી ગયો હું
સારું
ના બે તન હજારનું સામાન ઉતે
હવે શું કરીયે નસીબ પણ ના હોય વસ્તુ પેલા બિચારાને સેવા સેવા કરતો તો એને નસીબ એના નસીબ માં જતું રહ્યું તમારા માટે કાન ના ઈયર રંગ લીધા હતા મસ્ત મોટા મોટા નહીં આવે પેલા લાંબા લાંબા હિમાચલ બાજુ પહેર્યા માર લેડીઝો આવવા લીધા હતા અને હાથમાં મસ્ત ચુડીઓ લીધી ના ઓ નાનાજી માટે મસ્ત એક માળા લીધી હ રુદ્રાક્ષ તુલસીની બે મિક્સ માં હતી ન પપ્પા માટે બી લીધી હતી. મારા મમ્મીને માટે કાન ના બે બે જોડી બે ને કાન ના ન બે બે જોડી છુડયો
હમ
હા લીધીધી એમાં જ
ઓર
ના તો મારે માટે શું લીધું હતું બધા માટે કળા લીધા હતા પેલા તિશુલ વાળા ના આપડો ઢીંગલો છે ને નાનો બાબુ પેલો આપણ હની એને માટે ભી લીધું હોત ત્યારે
એને માટે શું લીધું?
એને માટે બી લીધું એને પપ્પા માટે બી લીધું મારે પપ્પા માટે લીધું. મા મમ્મી માટે દીધા ના નાના નાની માટે ભી લીધા. ના દીપક માટે ભી લીધું હતું.
આ બધુ એક મેમ્બર ઓર બળી ગયો હતો.
હા આ ધિંગલી માટે તો લઈશ ને અને શું જોઈએ અને મારી ડ્રેસ લઈને મસ્ત સારી હોય હિમાચલ બાજુ આય પહેલી પછી કાશ્મીર ની કલી વઇન ફશ્યા પેલો કશ્મીર નો કળો ના કાઇ
હા હમ
ઓર પછી હું તમારા કાનોડી જોડે વાત કરી કાનુડીને ભાણ પડશે હું શું બોલું છું તો આ ખબર પડશે.
એને હા ખબર પડશે થોડી થોડી પડશે હે
ને આવું ના હોય પેલા હસી ને તમારી જેવા લોટવોટ થઈ જાય.
ફેને તમે શું બોલો
તમને તમે અહીંયા રહીને ગયા અમારા મારા બોન તો એટલે તમને ખબર જ હોય.
આ તો પેલા ભી ખબર પડતી ને મને
ના પડી તો જાય હવ ત નોર્મલ જ બોલીશ વધારે નહી બોલીશ આમ
હા એને લીધે ખબર પડી જતાં વ
હાજ મને ખબર છે એના માટે હું વધારે કઈ નઈ બોલતો અ શું કોના મેસેજ આવે છે. કાર્ય એપને કેમ મેસેજ કરે છે હે
સાય છે.
કયો અવાજ
આવાજાય છે ને હલો
કયો અવાજ આવ્યો
આવાજ આવશે.
હા હા તો ટ્રેનમાં ચાલુ તો આવાજ તો આવે ને ગાડીના ટાયર ની
તાર
ટ્રેન માં છકડક થકડક ચાલે ના એટલે તો હવે શું કરું વાત કરવા માટે ટ્રેન તો ના ઉભી રખી શકું ને હું તો મહેસાણા આઇ ગુ. ના રે ના હો મને કક પાઈલા તમે અહિયાં ઉતરી જાઓ. બીજી ટ્રેનમાં આવતા રહો તમમે તમારે વાત પેલા કરો પછી આ ટ્રેનમાં બેડો. અમારે તો જસી રે ને પર પા બીજો ભાઈબન ત્યાં આગળ જઈને ઉભો ર એને રાહ જોએ મારે ચંંદડીગઢ માં કાન ભાઈ આવે તો અમે હારે જઈએ બે મજ
સારું ઉપ ટ્રેન ના એવું બી થાય. ટ્રેન વાળું કેવાય તમે ટ્રેન વાળો બોલી તમે કે ભાઈ તમે અહિયાયા ઉતરી જા અમે જાવતા રહ્યા.
અરે પ શું કેવું આજ ટ્રેન તો ઉઊભી રહી ગઈ તમે કીધું તમે જઈને કીધું બીચને થોડીક ફરિયાદ કરીને મોટા ભાઈ થોડી બાકી ઉભી રહ કોને એને મારા બોન જોડે વાત તો ડિસ્ટર્બ થાય છે પેલા કાનમાં ખીજો પડે છે એને માટે તો તો પેલા કીધું કે સારું સારું ફિહાલ તો હું એકલો જ છું અત્યારે તો હું એકલો જ છું ચંંદગઢ ત્યાં ચંડીગઢ આવે છે એક ભાઈબન ત્યાં પેલું બેંગ્લોર થી આવે હમેશા આપણે નાસિક નો છે જો ત બેંગ્લોર માં જોબ કરે છે ને તો પછી આવે છે આ હા કાલે નીકળ્યો હતો ત્યાં બેંગ્લોર થી હું નીકળ્યો આજે સવારે મારા ભાઈ બંધને મેં કીધું હતું કે તમે હાલો પણ પેલા ક તમે તમે જાઓ આવે જગ્યા ઉપર શું કરીએ